હલો. કેમ છો, મજામાં તમે જમ્યા?
હા, બસ જમ્યા. તમે?
બસ અમે જમી લીધું. શું કરતા હતા તમે?
બસ બેઠે છીએ, તમે બોલો?
અહ હું હમણાં વિચારતી હતી કે જીવનમાં મિત્રતા કેટલું મહત્વ ધરાવે કે છે જેમ કે પરિવાર હું વિચારતી હતી કે મિત્રો વગર જીવન થોડુંક ખાલી ખાલી લાગે છે. હું
અને સાચા મિત્રો મુશ્કેલી માં પણ સાથે રહે છે.
બિલકુલ પરિવાર પછી જો કોઈ આપણને સૌથી વધારે સમજે છે, તો એ મિત્રો છે, મિત્રો સાથે ખુશીઓ વહેસીએ તો ખુશી બમણી થઈ જાય છે. અને દુઃખ વેચીએ તો દુઃખ ઓછું થાય છે, જેમ કે સાચા મિત્રની ઓળખ મુશ્કેલીના સમયમાં જ થાય છે, તમે કીધું તેમ સાચા મિત્રો મુશ્કેલ. મુશ્કેલીમાં જ સાથે રહે છે, જેમ કે સારા સમયમાં તો જેમ કે સારા સમયમાં. સાચી વાત છે. વિશ્વાસ વગર મિત્રતા લાંબી ટકી શકતી નથી, મિત્રતામાં ઈમાનદારી અને સમજણ પણ બહુ જરૂરી છે.
ક્યારેક મિત્રો વચ્ચે મનભેદ પણ થાય છે, ત્યારે શું કરવું?
અ મતભેદ તો દરેક સંબંધમાં આવે છે, મિત્રતામાં પણ આવે છે પર ર પણ ક્યારેક થઈ જાય છે, પણ વાતચીત થી સમસ્યા નો ઉકેલ લાવી શકે. ગુસ્સા કરતા શાંતિથી વાત કરવું વધુ સારી રહે છે.
હા વાતચીત ઘણી સમસ્યાઓ દૂર કરી દે છે.
સારો મિત્ર એ હોય છે જે આપણી ભૂલો બતાવે ફક્ત વખાણ કર નહીં પણ સાચી સલાહ આપનાર મિત્ર વધારે કિંમતી હોય છે.
કારણ કે સાચો મિત્ર આપણું સારું જ ઈચ્છે છે.
સાચી વાત છે. બિલકુલ સાચો મિત્ર ક્યારેય ઈર્ષ્યા નથી કરતો તે હંમેશા આપણને આગળ વધવા માં માટે પ્રેરણા આપે છે. જેમ કે મારા જીવનમાં પણ ઘણા બધા મિત્રો છે. અને મને ખબર છે કે તમારાજ જીવનમાં પણ ઘણા બધા એવા સારા મિત્ર છે.
આજકાલ સોશલ મીડીિયા પણ ઘણા ફ્રેન્ડ્સ હોય છે, પણ સારા મિત્રો બહુ ઓછા હોય છે.
સાચી વાત છે હા એ વાત તો તમે બહુ સાચી કીધી. કે મારા માટે ઘણા મિત્રો કરતા. થોડા સાચા મિત્રો વધારે મહત્વના છે.
ગુણવત્તા સંખ્યા થી વધારે મહત્વની છે.
હા એકદમ સાચી વાત છે. જેમ કે એક સારો મિત્ર સો સામાન્ય મિત્રોથી વધારે કિંમતી હોય છે. જો આપણે ખોટા મિત્રો સાથે રહીશું તો આપણને ખોટા મિત્રોની ગુણવત્તા રહેશે આપણે સારા મ્ર મિત્રો સાથે રશું તો સારા મિત્રો ની ગુણવત્તા રહેશે.
અને મિત્રતા જીવનને ખુશીથી ભરી દે છે.
હા સાચી વાત છે. અ મિત્રો સાથે વિતાવેલો જે સમય હોય છે એ હંમેશા ખાસ રહે છે. હાસ્ય મજા વાતો આ બધું જીવનને સુંદર બનાવે છે. જેમ કે આપણે મિત્રો જોડે હઈએ છીએ ત્યારે આપણને એકદમ આમ મનોરંજન આપણે એમની સાથે ખુલીને વાત કરી શકીએ છીએ જે આપણે કોઈને શેર નથી કરી શકતા. એ વસ્તુ આપણે મિત્ર ને શેર કરી શકીએ છેએ આ બાબતમાં તમારું શું કેહેવું છે.
સાચી વાત છે.
હ આમ તો હું એવું જ કેહેવા માંગુ છું કે મિત્રતા જીવનની સૌથી સુંદર ભેટ સાચા મિત્ર મળે તો તમને સાચવી રાખવા જોઈએ જો તમારા જીવનમાં પણ એવા સાચા મિત્રો હોય તો તમે તેને સાચવી રાખજો.
વા સુહાની ખુબજ સારી રીતે સમજાવી.
હા તો તમારા જીવનમાં કોઈ એવા સારા મિત્રો છે, જેની તમે મારી સાથે ચર્ચા કરી શકો છો.
હા ઘણા સારા મિત્રો છે મારા તો
સાચી વાત છે. જો સારા મિત્રો હોય તો, આપણને સારી રીતે આપણને સલાહ આપી શકે છે. આપણામાં સારા સંસ્કાર આપી શકે છે. જો આપણે કોઈ ખરાબ મિત્રની સંગતમાં હોઈશુ તો આપણને ખરાબ જ સંગત થશે. એ લોકો જે કેશે આપણા મનમાં પણ એવું જ થશે કે, આપણે પણ એમના જેવું કરીએ એટલે આપણે પણ એ વા ખરાબ બની જઈશું એના કરતા આપણે એક સારા મિત્રતાની જરૂર હોવી જોઈએ અને બધા લઈફમાં સારો મિત્ર તો હોવો જ જોઈએ. શું કેવું છે તમારું?
હા સાચી વાત છે. સારા મિત્રો તો હોવા જોઈએ. હા સુહાની આજે ખુબ બહુ રારસ સમજાવ્યુ તમે. બોલ બીજું.?
તમે જમ્યા?
જમી લીધુ બેઠી હતી. તમને યાદ કરતી તી.
સાચી વાત છે. તમારા પરિવાર માં બધા મજામાં છે?
બસ બધા મજામાં છે. બેબી હમણાં જ આવીને ગઈ. હમ સારી રે છે.
સાચી વાત છે. મે
તમે જણાવ તમારા ઘરે બધા મજા ને?
હા બસ મારા ઘરે આમ તો બધા મજામાં છે. મેં હમણાં બધું કામ કર્યું. જમ્યા એટલે અમે લોકો હમણાં જ ફ્રી થયા, તો મને પણ તમારી યાદ આઈ ગઈ. મેં તમને ફોન કર્યો.
હા, હું પણ તમને હમણાં અહંયા કોલ કરવાની જ હતી.
સાચી વાત છે. સારું આપડી વાત થઈ તો આપણે મિત્રતા પર એક ચર્ચા કરી શક
હા એ મેં તમને દિલ થી યાદ કર્યા તો તમારો કોલ પણ આવી ગયો ને.
હા આપણે જયારે બાળપણમાં હોઈએ છે. ત્યારે આપણે મિત્રો જોડે કેવું સા સારી રીતે મન મનોરંજન કરી શકે. કે છે ત્યારે કોઈ મતભ્રાત મતભેદને એવું કઈ હોતું નથી.
હા એ ફ્રેન્ડશિપ જ આખી અલગ હતી ને.
હા. ત્યારે આપણે બાળપણમાં તો ખૂબ મજા કરતા હતા, ના આપણે રમતો પણ એટલી રમતા હતા મિત્રો સાથે ત્યારે કોઈ મગજમાં એવું ટેન્શન નતું રહેતું કે જવાબદારી હશે આ હશે તો આપણા થી રમત નહી રમાય આ મનોરંજન નહી થાય.
હા એવું થતું હતું અને પહેલાની રમતો પણ બહુ સારી હતી. એ સાથે બેસીને આપણે રમી શકતા હતા બધું. અત્યારે બધું પુરવાઈ ગયું છે.
હ.
અમે તો નાના હતા ત્યારે અઅ પેલા તો અમારે ખેતર ને એવું બધું હતું ને એટલે ગીલી દંડો રમતા હતા. પછી આંધળી ખીસકોલી રમતા હતા દી બહ રમતો રમતા દોરડા કુટતા હતા, ગેલી દંડો આ તે બધી બઉુ રમતો રમતા હતા હવે તો, મોબાઈલ ને આ બધું આવી ગયું છે, એટલે બ ઓછું થઈ ગયું. હ.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે સોશિયલ મીડિયા અને મોબાઈલ ના જમાનામાં બધા બધા ફોન પર જ રમતો રમે છે. કોઈને બાળપણની યાદ જ નથી આવતી કે મેદાન સ્કૂલમાં જઈને બધા છોકરાઓ, બાળકો કેવી રીતે રમત રમતા હતા. અત્યારે તો બધું જો ફોન પર થઈ ગયું છે. તો બધા ફોન જ, ફોનમાં જ ગેમ રમે છે હવે.
હા, સાચી વાત છે એકદમ તમારી, કારણ કે મા-બાપ પેલે થી હવે ફોન જ આપી દે છે એટલે બાળ ખાડા ટેસથી એમને?
સાચી વાત છે. આપણેે અત્યારે પણ કોઈ નાનું છોકરું રડતું હોય તો મા બાપ પહેલેથી એમને ફોન જ આપી દે છે આ આ આદત એમને બહુ આગળ જતા ખરાબ બની શકે છે.
સાચી વાત છે એકદમ તમારી. પણ એ હવે મા બાપો એ સમજવું જોઈએ ને, કે આપડે પહેલેથી એ લોકો ને મોબાઈલ નહી આપવાનો એમ.
સાચી વાત છે, માતાપિતા એ એમનું બાળકોનું ધ્યાન રાખીને એમને ફોન ન આપવો જોઈએ. અત્યારે સરકારે થોડું એવું રાખવું જોઈએ કે નાના બાળકો એટલો બધો ફોન ના જોવે.
હા એજ ને આ જ બહ ખરાબ આદત પડી ગઈ છે અત્યારની જનરેશનમાં.
એટલે જ અત્યારે એ લોકો મેદાન એટલે જ અત્યારે એ લોકો મેદાનની રમત ભૂલી ગયા છે, કે પેલા આપણે બાળપણમાં શું રમત રમતા છતાય
હા અમારા જમાનામાં તો એટલી સરસ સરસ બધી ગેમો હતી ને, કે તમે રમી રમીને ઘરે બી ના આયી શકો એટલી બધી વાર તમે ખુલ્લા મેદાન માં તમે રમી શકો. ખુલ્લી હવા મળતી હતી હવે તો પંખા ની એસી સિવાય બાળકો બહાર બેસ પણ નથી ખુલ્લી હવાનો અહેસાસ પણ નથી લઈ શકતા.
સાચી વાત છે અત્યારે એસી ની ટેવુ પણ બધાને બહુ ખરાબ બની ગઈ છે. પણ પણ અત્યારે આપણા ત્યાં ગરમી પણ, એટલી જ વધારે પડી રહી છે. કે આપણે બાર પણ નથી નીકળી શકતા.
હા, એ વાત તો સાચી છે. પણ હવે જેવી ટેવ પાડશો એવી પડશે ને શરીરને પણ હવે આપણે એસી ની ટેવ પાડી છે, એટલે હવે પડસે એવી ટેવ બાકી લોકો હજી પણ આજ આટલી ગરમી માં રહે છે જ, ખુલ્લામાં રહે છે, બાર રહે છે. બધા ગરીબ ગરીબ કુટુંબના છે એ બધા સુ કરે છે? ઝુપડ પટ્ટી વાળા થોડી એસીમાં રહે છે એટલે જેવી આપડા આપણે ટેવ પાડીએ છે એવી પડે છે અને સાથે આપડા બાળકોને પણ પડે છે.
સાચી વાત છે. આ ધ્યાન તો પહેલેથી માતા પિતાએ એમના બાળકો માટે રાખવું જ જોઈએ.
તો એજ ને! જનરેશન હવે બહુ આગળ વધી ગઈ છે આ બધી બાબતે.
હ
એટલે તો આટલું બધું થાય છે આગળ દુનિયામાં. બાકી પેલા આટલું બધું ભયાનક ક્યાં કસુ થતું તું?
સાચી વાત છે. મારું તો કહેવું એટલું જ છે કે, આપણા જીવનમાં અમુક એવા સારા મિત્ર હોવ વુ જરૂરી છે કે આપને સારી સલાહ અને સારા સંસ્કાર આપી શકે, માત્ર માતા પિતા તો આપણને સારા સંસ્કાર આપે જ છે એ વાત થી તો હ સહમત છું, પણ એક સારો મિત્ર છે જે આપણને આ સલાહ આપી સકે છે. અને સંસ્કાર પણ એવા સારા આપી શકે છે, શું કેવું છે તમારું?
હા, એકદમ સાચી વાત છે. સારા હોય એની સારી સંગત કરીએ તો સારા સંસ્કાર આવે. ખરાબ હોય તો ખરાબ આવે બાકી સારા સંસ્કાર તો આઈ જ જાય આપડામાં. તમારી જોડે વાત કરીને ખુબ આનંદ થયો.
મને પણ તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો અને આ આપણેે જે વિષય પર વાત કરી મિત્રતાની, એના પર બી મને ખૂબ આનંદ થયો.
હા, થેન્ક યુ તમને પણ. ઘણું બધું અને તમે પણ મને બહુ સમજાઈ. એના બદલ પણ તમને ખુબ ખુબ આભાર.
હા તમારો પણ આભાર. આવજો.
ભાઈ આવજો